હલો હલો હા. બસ મજામાં તમે કે હા. હા મજામાં મજામાં તમે કેમ છો? હમ્મ.
હું પણ મજામા
તો હા તો આજે આપણે શું આજની સ્ત્રી વિશે આપણેે વાત કરીએ અને એ ટોપિક ઉપર થોડીક ચર્ચા કરીએ તમને કેવો લાગે આ ટોપિક
ખુબ જ સરસ આપણે એક સ્ત્રી છીએ, એટલે આપણે એનાથી આપણને ખુદને પ્રાઉડ થવું જોઈએ
સાચી વાત છે, અને આજની સ્ત્રી છે. એ કેવું છે, પેલા જેઉ એક સમય હતો કે જયારે સ્ત્રી છે, એ ખાલી એના ઘર સુધી જ એનું જીવન ખાલી ઘર સુધી જ હતુ મર્યાદિત માનવામાં આવ તું તું પણ હવે આખી પરિસ્થિતિ છે, એ આખી બદલાઈ ગઈ છે. આજે કેટલો એટલો બધો બદલાવ આવી ગ્યો છે કે આજની સ્ત્રી ખાલી ઘરની જ જવાબદારી નથી. ઊપાડતી પણ એ કેટલી બધી જવાબદારીઓ લે છે.
સાચી વાત અને એ પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી આ આપડા બે ઘરને અ સારી સારી એવી પોતાની ઓળખ બનાવીને બે ઘરને અ આમ પ્રાઉડ અ કરાવે છે. એમ
એ એ હા હા બોલો
અત્યારની અત્યારની સ્ત્રી હોય, તે ડોક્ટર બને સ્ત્રી શિક્ષિકા બને વૈજ્ઞાનિક બને છે, પોલીસ પાયલોટ બધું બની શકે છે. જે પહેલે તો ખાલી ઘર સુધી ઘરમાં જ સીમિત રતી હતી, લાજ ગાડી ને બસ અ ઢોર ઢાકર કરવા એને દોવાના અને ઘરના કામ ને લીપણ કરવાનું બસ આ ઘરનું કામ જ કરતી હતી. પણ અત્યારની સ્ત્રીઓ એટલી બધી અમ આ મર્યાદામાં રહીને, પણ એ સારી એવી નો નોકરી પણ કરી શકે છે, ખેલાડી પણ બની શકે છે બધી જ રીતે આપણા દેશનું ગૌરવ પણ કેટલી બધી વધારે રહ્યું છે, અત્યારે આપ આ આજની સ્ત્રી જે અત્યારનું જે જનરેશન છે, એની સ્ત્રી ક્યાંય પણ પાછળ રહેતી નથી. જે ઘરે સંભાળે છે બારનું સંભાળે છે, બધી જ રીતે બે ઘરને તારવે છે.
હા આજે કેવું છે, કે શિક્ષણનુંું ખુબ મહત્વ વધી ગયું છે. અને બેટી બચાવો બેટી પઢાવો આ સૂત્ર જે આપણને મળેલું છે. કે અત્યારે હરેક લોકો દીકરીને ભણાવે છે, એટલે શિક્ષણ માં આગળ છે, વિજ્ઞાન માં આગળ છે વૈજ્ઞાનિકો પણ બને છે, આપણે જોઈએ છીએ. કે અંતરિક્ષમાં જઈ એવા છે, આપડે બધા આ લેડીઝ પછી આ રમત ગમત રમત ગમતમાં આપણે જોઈએ છીએ કે હોકી છે, કે ક્રિકેટ ક્રિકેટ છે કે ફૂટબોલ છે કે ટેબલ ટેનિસ છે બધાની અંદર આજકાલ સ્ત્રીઓને હોય જ છે. ઘણી બધી યુવતીઓ બધું રમતી જ હોય છે. અને આપડે જોઈએ છીએ કેટલા મોટા મોટા મેડલ પણ લઈ આવે છે. તે ઉપરાંત રાજકારણમાં આપણે જોઈએ રાજકારણમાં આપણે જોઈએ છીએ તો સીએમ બને છે પીએમ બને છે. અને બધા જ પ્રકારના કોઈ પણ અધિકારી ક્ષેત્રે જોઈએ તો અત્યારે સ્ત્રીઓ આગળ પડતી છે, જ પછી આપણે વ્યવસાયમાં જોઈએ તો ઘણી હા હા હા
સારા એવા નિર્ણય લઈ લેજ
હા, એજ ને અને આપણેે
ત્યારે એવી કહેમત મું લાગ છે. એક પુરુષ શિક્ષિત થાય ને તો એક વ્યક્તિ શ પરંતુ એક સ્ત્રી શિક્ષિત થાય ને લખો પરિવાર શિક્ષિત થ જાય એટલે આપણા આ અજ સમાજમાં સ્ત્રીનું શિક્ષણ હોવું શિક્ષિત હોવું ખુબ જ જરૂરી છે.
હા કારણ કે જો સ્ત્રી હોય એ શિક્ષિત હોય. તો શું થાય કે ઘરમાં, એના બાળકોને એ પોતે એને શિક્ષણ આપ તી જાય એને આપણે સ્કૂલેથી પેલા બાળકો આવતા હતા, તો પછી એને બધું વાંચવાનું આ તે તો એનો ટાઈમ સ્ત્રીઓ પાસે નહતો રહેતો કારણ કે ઘરના કામમાં જ એટલી વ્યસ્ત રહેતી હતી. તો હવે શિક્ષ સ્ત્રી છે ભણેલી હોય, તો એના બાળકોને એમાં બધું સમજીને સરસ થી, એને બધું માર્ગદર્શન આપી શકે અને એના બાળકોને સારી રીતે અ બધું ગાઈડન્સ આપે અને એને પછી. અ આગળ ક્યાં ભણવું શું કરવું એ બધું એને અ બહુ નોલેજ હોય છે, હવે તો આજની સ્ત્રીઓમાં
હા જે પે સાચી વાત છે. પેલે એવું પેલે એવું હતું કે સ્ત્રીને તો પૂછ ય નહોતું આવતું પોતાના છોકરા. આગળ વધે તો એને પૂછવા ય ન આવતું કે આને શું કરવું છે, આગળ તો આપડે એનું શું ડિસિઝન છે, છોકરાનું કે આપણે ખુદ ભણેલા હોય છોકરીઓ, ભણેલી હોય તો એ સમજાવે કે તું આ કરતો તું આગળ વધીશ તારામાં આ બધું ટેલેન્ટ છે, એવું બધું કોઈને કેવાની હિંમત નહોતી. જે અત્યારે એ એટલી સ્ત્રીઓ અ બધી રીતે શિક્ષિત થઈ ગઈ છે, કે એ બધું જ એ પોતાના છોકરાઓના નિર્ણય પણ એ પોતે લઈ શકે છે, કે તું તારે આગળ વધવા માટે તારામાં કારણ કે એને પોતે પહેલેથી છોકરાને મોટો થતા જોયોય એટલે એના પેલા ખબર પડી જાય. કે એને એનામાં શું ટેલેન્ટ છે એટલે એને શું આગળ વધવું જોઈએ.
હા એટલે એક માં જ છે, તો એના છોકરાઓને બધુ અ જાણી શકે કે ભાઈ તું આ બની શકે આ બની શકે એટલે આપણે જોઈએ છીએ, તો એવી રીતે આપણા દેશની અંદર જો હવે તો કેવું પરેડ એટલે કે આપણે આર્મીમાં પણ સ્ત્રીઓ હોય છે કેટલી બધી યુથ. વે આર્મીમાંય જ જોડાઈ ગઈ છે તો પઇલટ પણ બને છે, તો આવી બધી એવું નથી કે ખાલી ચાલ ઓફિસ માં બેસીને જ નોકરી કરે છે, એવું નથી થી. આજની સ્ત્રીઓ આવી જે જોખમભરય કામ હોય એમાંય કામ કરી શકે છે. હ અને આ હા, અને ન્યાય તરીકે પણ કામ કરે છે, હમ
સાચી વાત છે ને પણ અત્યારે કેવું છે, કે પેલે ઘરેલું હિંસા થતી દહેજ માંગતા તે આવીને ઘરે મા બાપને આવીને કેતા હતા, મા બાપ એને દહેજ આપી દેતા જે કેતા અત્યારે છોકરીઓ, પોતે જ એટલી પગભર છે ને કે પોતાના મા બાપનુ માથું નીચું નથી નમવા દેતી એ પોતે જ ના પાડી દે છે કે દહેજ તો નહી, જ મળે આ વસ્તુ હ કરેલું હિસ્સા તો અમે નહી જ ચલાવી જેટલા બધા અ કાયદાઓ બનાવ્યા છેને. સંવિધાનમાં એવા બધા કાયદાઓ બનાવે છેને કે કોઈ સ્ત્રીને અત્યારે નુકસાન પહોંચાડી જ નથી, શકત જે ભણેલા હોય, એને વધારે ખબર પડે છે.
હા એટલે હવે આપણા દેશ માંથી જો બાળ લગ્ન નીકળી ગયા પેલા તો કેવું છોકરીઓ નાની હોય. ત્યાં પરણાવી દેવામાં આવતી પછી દહેજ પ્રથા પછી આપડે ઈ જે તમે કહ છો, કે સ્ત્રી વિરુદ્ધ જે હિંસા થતી હતીથી પછી શ શિક્ષણમાં એ અસમાનતા હતા, ને કે છોકરી ને શું ભણાવવાની હોય એવું કેતા ત હવે એવું નથી.
હા એને તો રોટલા જ ઘડવાના છેને, આવું કેતા પેલા પણ અત્યારે એવું નથી અત્યારે એક છોકરી હોય ને, અત્યારે એક છોકરી હોય ને તો બીજું છોકરું નથી, પડતા કે ના હું આને સારું શિક્ષણ આપીશ
હમ હા સાચી વાત છે, હવે હા, એટલે અને કોઈ પણ કામ કાર્ય કરવાના સ્થળ હોય ત્યાંય ક્યાંય ભેદ બ એવું નથી જોવા મળતું કે ભાઈ ચાલો સ્ત્રીઓને આવું કામ કરવા દેવાનું કે પુરુષોને આવું કામ કર છોકરાઓને આવું કામ કરવા દેવાનું છોકરીઓને આવું કામ કરવા એવું કઈ નથી બધાને સમાનતા આવી ગઈ છે. ઘરમાં પણ પેલા કેવું હતુ, કે.
હા. પેલા કેવું હતું જેમ કે હું મારું એક ઉદાહરણ આપું તો જય્યારેારે હુ ટ્રેનમાં અપડાઉન કરતી તો લેડીઝ ની લાઈન અલગ હતી ટિકિટ લેવા માટે જેન્ટ્સ ની અલગ હતી. અત્યારે બધું સરખું જ થઈ ગયું એક જ લાઈન થઈ ગઈ છે, કે સાથે જ ઊભું રહેવાનુ હવે લાાઈન અલગ અલગ થતી, જતી એટલે શું કરતા પેલે. લેડીસ ને પૈસા આપી દેતા કે તમે ત્યાં લાઈન ઓછી છે, તો ત્યાંથી લઈ લો એમ. પણ અત્યારે એવું છે જ નહી બધી લાઈન બધી સમાનતા થઈ ગયઈ છે. કોઈ પણ જગ્યા એવું રહ્યું નથી કે છોકરો છોકરી માં ભેદભાવ રહ્યો જ નથીને
સાચી વાત છે. અને સ્ત્રી ને પુરુષ છે, એ બંને આમ જોઈએ તો સમાજના બે આધાર સ્તંભ જ છે બંનેને સમાન તક સમાન સન્માન સમાન અધિકાર મળવા જ જોઈએ. એટલે મહિલાઓને આગળ વધવાની. તક મળે ત્યારે પરિવાર છે, કે સમાજ છે કે દેશ છે એનો સર્વાંગી વિકાસ થાય કારણ કે જયારે મહિલા એક આગળ આવે એટલે. આખા દેશને છે કે આખા પરિવારને છે, કે આખા સમાજનોો વિકાસ થઈ જાય છે. કે એ એ જ છે એના એનામાં એટલું એ ટેલેન્ટ હોય છે, એટલા માટે
સાચું છે, અત્યારે કોઈ પણ એવી વસ્તુ નથી કે ત્યાં છે ને સ્ત્રીઓ નથી, પહોચી શકતી બધે જ સ્ત્રીઓ પોહોંચી જાય છે છોકરાઓને ભણાવે છે બહાર ન કામ કરે છે, ઘરનાય કરે છે. બધી બાજુ એ મગજ દોડાવે છે, એ પ્રમાણે પૂરતી ઊંઘ થાય ન થાય પણ પોતા સવારે ઉઠીને પેલે છોકરાનું ટિફિન બનાવશે અનેને બારનું નહી ખાવા દે ટિફિન તો લઈ જ જવું પડશે એવી રીતે બધે જ પોહોચી વળે છે, ભલે ને વેલું ઉઠવું પડે.
હમ અને કેવું છે, બધા સંબંધ હોય આપણા જે આપડ કેવાય એ બધા સંબંધ પણ નિભાવે છે, કેવા અ. પરિવાર માં અહીંયા આપણેે. અ પિયરમાં તો હોય પણ શસ્ સ્ત્રી માં એ બધા જ આપણા જે સંબંધ હોય એ નિભાવે છે, બધા વ્યવહાર કરે બધું. સ્ત્રીઓને જ વધારે કરવાનું હોય છે, અને આપ. આપણે હા, પોતાને જે જો મુશ્કેલી આવે પોતાના ઘરમા તો એમાં એ હિંમત થી લડી જઈ શકે છે.
બધી રીતે અત્યારે સ્ત્રીઓ બહુ જ બહુ જ શિક્ષિત થઈ ગઈ છે, બધી રીતે પોહોંચી વળે છે અત્યારની સ્ત્રીઓ
એટલે હા એટલે આજની આપણી જે દીકરી છે. એને આપણે કેવું કે એવી રીતે એવી બનાવી જોઈએ કે સુરક્ષિત. રહેેવી જોઈએ શિક્ષિત પણ થવી જોઈએ. અને આત્મનિર્ભર પણ બનવી જોઈ અને સન્માનિત જીવન જીવી શકે ને એવી આપણે આપણી દીકરીઓને બનાવવાની છે. તો આજે આપડણે આ ટોપિક ઉપર વાત. કરવાની ખરેખર ખુબ મજા આવી ને આપડણે ગૌરવપૂર્ણ વાત કરી તો પાછા બીજા ટોપિક સાથે તે મળીએ હા ને હા હા પાછા મળીએ હા હા
હા.